હેલો હા. કેમ
હા મજામાં.
હ આજે હું તમારા વિશે એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર વાત કરવા માંગુ છું, આજ કલ ટ્રાવેલિંગ લોકોના જીવનમાં મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે.
હા બિલકુલ, સાચી વાત છે આ ખુબ સરસ વિષય છે ને ટ્રાવેલિંગ એ બહુ મહત્વ થઈ ગયો છે હમણાં ન તો ટ્રાવેલિંગ નો અર્થ અને શું અંદર આમ શું હોય એનું મહત્વ થોડું જણાવશો મને?
હા પેલા લોકો ફેમિલી ફંક્શન અથવા બિઝનેસ માટે ટ્રાવેલ કરતા હતા પણ હવે ટુરિઝમનો ભાવ અને એનો મહત્વ ખુબ ઘણો વધી ગયો છે.
હા બિલકુલ સાચું પહેલા તો ટ્રાવેલિંગ માત્ર, જરૂરિયાત માટે જ થતી હતી પણ હવે તો લોકો ટ્રાવેલિંગ ને હોબી અને લાઈફ ચલો ભાગ પણ માને છે ખબર તમને.
ઓ સાચી વાત છે સાચી વાત છે, તમે ટ્રાવેલિંગ ને શું રીતે જોવો છો? તમે કઈક સમજાવ સો? તો તમે કોઈ એક્સપિરિયન્સ હોય.
આ જોવા જ જઈએ ને તો મને અમે લોકા છે ને આમડે ફ્રેન્ડસ લોકા છે ને અમે ફરવા ગયા હતા ને, ત્યારે ખુબ મજા આવી ગઈ, અ માત્ર બે દિવસની જે ટ્રીપ હતી, પણ એમાં અમે ખૂબ આનંદ કર્યો અને ખુબ મજા આવી ગઈ અમને બધાને. અને એક દિવ અને એક દિવસ તે હું મારા ફેમિલી જોડે ગયલો. વન ડે ટ્રીપ માટે એમાં પણ ખુ ખૂબ મજા આવી ગયેલી.
ખુબ સરસ ખુબ સરસ, મને પણ લાગે છે કે ટ્રાવેલિંગ થી આપણું ઘણું નોલેજ વધી શકે છે.
હા.
ઘણું શીખાય છે પણ જે આજકાલ વાસ્તવિકતા માટે જે છે એ ટ્રાવેલિંગ ખુબ સારું માધ્યમ છે જેમાંથી આપણે ઘણું શીખી શકીએ છે.
હા જોવા જઈએ તો આજકાલના ટ્રાન્સપોર્ટેશનમાં પણ ઘણો વિકાસ થયો છે ને.
સાચી વાત છે સાચી વાત છે, પેલા લાંબી મુસાફરીમાં ઘણો સમય લાગતો હતો બટ હવે આજકાલ મોડ મોડર્ન ટ્રાન્સપોર્ટેશન ખુબ વધી ગયો છે, લાઈક ફ્લાઈટ થઈ ગયું છે. એરોપ્લેન, ટ્રેન એ ઘણા ઘણા નવા નવા ટ્રે્રન આવે ભીડમા ચાલે છે
ને હવે તો જોવા જઈએ ને તો ટ્રાવેલિંગમાં બો જ બધી જગ્યાને બધું થઇ ગયું છે
સાચી વાત છે સાચી વાત છે પણ જે ટ્રાવેલ ટ્રેનમાં કરવાની મજા આવે એ અલગ જ હોય છે
હા
તમે જણાવશો તમે તમારા ફ્રેન્ડ સાથે કઈ બાજુ તમે ગયા તા
હ અમે છે ને આબુની
ઓહ સરસ સરસ
અને એ બી અમે આમ કેવાય ને ગાડી લઈને ગયેલા અમે ટ્રેનનો ઉપયોગ કરવાની બો ઈચ્છા હતી પણ અમારો એક મિત્ર ખરો ને તેને છે ને કેવું કે ટ્રેનમાં નાતું ફાવી રહ્યું હતું તેથી અમે લોકો અમે બધા દોસ્ત દોસ્તાર લોકો છે ને અમે ટ્રેનમાં ગયા પેલ આઈ મીન કે ગાડીમાં ગયા હતા ખુબ મજા આવી ગયેલી ગાડીમાં પણ
ખુબ સરસ ખુબ સરસ એ ગાડીમાં જવું પણ ખુબ શીખવા મળે કઈ રીતે ગાડી ચલાવી કઈ રીતે શું કરવું સાચી વાત છે.
તમે ક્યારેક ટ્રાવેલમાં ગયાલો છો? ટ્રાવેલિંગ કંઈક ટ્રેન ટ્રાવેલ કંઈક એવું કંઈક?
હા, મેં સ-સોલો ટ્રાવેલિંગ ઘણી વાર કર્યું છે.
હા, પણ શેમાં ટ્રાવેલ કર્યું છે તમે મને જણાવશો?
મેં ટ્રેનમાં જ મોસ્ટ ઓફલી ટ્રાવેલ કર્યું છે.
હા.
કેમકે એમાં ખુબ મજા આવે છે મને. જેમાં નવા નવા લોકો જોડે વાત કરવા મળે છે, નવું નવું શીખવા મળે છે.
બિલકુલ સાચી વાત છે અને સોલો ટ્રીપથી આમ સેલ્ફ કોન્ફિડન્સ બી વધે છે અને વ્યક્તિને સ્વતંતંત્ર રીતે આમ નિર્ણય લેતા પણ આમ શીખ મળે છે એમ કેવાય ને.
હા, પણ સોલો ટ્રાવેલિંગનું સેફ્ટીનું પણ ધ્યાન રાખવુ
હા, એકદમ સાચું વાત કે ટ્રાવેલ કર તા પેલા ડેસ્ટિનેશન વિશે રિસર્ચ કરવું અને ઇમરજન્સી કોન્ટેક રાખવા અને સેફ્ટી ગાઈડલાઈન્સને ફોલો કરવી ખૂબ જરૂરી છે. ત
સાચી વાત છે. કેમ કે આજકાલ ટ્રાવેલિંગ માં-ટ્રાવેલિંગમાં પણ ઘણા બધા કિસ્સા સાંભળવા મલે છે અને એ ટેકનોલોજી ઈ ટ્રાવેલિંગને કેટલી સલહ-સરલ બનાવી દીધી છે. જેનાથી આપડે આપણું ડેસ્ટિનેશન, કઈ કિસ શું રિસર્ચ કરવું, ઇમરજન્સી માટે શું રાખવું ખુબ ખુબ સરલ થઈ ગયું છે.
બિલકુલ સાચી વાત છે ને મોબાઈલ એપથી આમ ટિકિટ નેટ ટિકિટ બુકિંગ, હોટેલ રિઝર્વેશન અને નેવિગેશન બધું સરલ બની ગયું છે ને.
સાથે મેપ લઇ જવા અઅ ફરવા જતા હતા. બટ હવે તો મોબાઈલમાં મેપ આવી ગયું છે.
હા એટલે જોવા જઈએ તો હવે તો જીપીએસ અને ઓનલાઈન મેપ્સના કારણે રસ્તો પણ શોધવાનો ખુબ સરલ થઈ ગયો છે ને
હ સાચી વાત છે સોશિયલ મીડિયાનો ટ્રાવેલિંગ પર શું પ્રભાવ છે તમે કહી શકો છો
હા, મારા મતે જોવા જઈ તો ઘણો મોટો પ્રભાવ લાગે છે મને કારન કે લોકો સોશિયલ મીડિયા પર ટ્રાવેલ ફોટોઝ અને વિડીયોઝ જોઈને નવી નવી જગ્યા વિઝિટ કરવાની આમ ઇન્સ્પાયર અને આમ ઈછત એમની ઈચ્છા વધી જાય છે ને
આ મારા મતે પણ સાચું છે પણ પણ કેટ કેટલાક લોકો અ ફોટાશ લેવા માટે ટ્રાવેલ કરે છે એ મને ગમતું નથી.
હા તમારી વાત તો સાચી છે પણ ટ્રાવેલિંગનો અસલી હે તું અનુભવ મળવો મેળવવો હોય અને જગ્યાને સમજવું હોય તો પછી આપડે ફોનને સા પર મૂકવો જ જોઈએ.
હ તમારા વાત એકદમ સાચી તમે ક્યારેક એજ્યુકેશનલ ટ્રાવેલ કર્યું છે.
હા ને જો ને કોલેજ ની દરમિયાન હિસ્ટોરિકલ પ્લેસસની વિઝિટ કરી હતી અને ત્યાં ઘણું શી ખવા મળ્યું મને
સાચી વાત છે મારા સમયમાં પણ કોલેજની કોલેજ તરફથી હિસ્ટોરિકલ પ્લેસીસ પર લઈ અ ગયો હતો ત્યાં મને ખુબ નવા નવા પથ્થરો વિશે નદી કઈ રીતે વહે છે તે જાણવા મ
બિલકુલ બિલકુલ અને પ્રેક્ટિકલ લર્નિંગ હંમેશા વધુ અસરકારક હોય છે ને
થઈ રહ્યું છે જેનાથી લોકોને નવું નવું જાણવા મલે છે કે દુનિયામાં શું શું નવું છે તે જાણવા મલે છે.
હા અને જુઓ ને લોકોને પ્રકૃતિ સાથે સમય વિતાવતા અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ટ્રાવેલિંગ કરતા તરફ ધ્યાન આપી રહ્યા છે ને લો-
હા એકદમ સાચી વાત છે તમારી સેસતેનેબલ ટ્રાવેલિંગ વિશે તમારો શું વિચાર છે જે આજકાલ થઈ રહ્યું છે.
હ મને લાગે છે કે દરેક ટ્રાવેલરે પ્રકૃતિને નુકસાન ના પહોચાડવાનું કેવું વર્તન રાખવું જોઈએ અને કરવું બી જોઈએ
સાચી વાત છે સાચી વાત છે જેમ કે પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો
હા અને કચ ચરાને ગમે ત્યાં ના ફેંકવો જોઈએ.
હા તેમાં ટ્રાવેલિંગ ખુબ સરળ બની જાય છે કેમકે ઈકોનોમી આપણા દેશ માટે આપણા અર્થ માટે ઘણો ફાયદાકારક હોય છે.
હા ચોક્કસ ને કે ટુરિઝીમ થી હોટલ્સ રેસ્ટોરન્ટ ટ્રાન્સ પોર્ટસ અને લોકલ બિઝનેસને રોજ ગાર મલે છે ને
સાચી વાત છે એનો ટ્રાવેલિંગ થી લોકલને ઘણો ફાયદો થાય છે જેમાંથી લોકો શોપિંગ કરે છે બટ અમુક વાર ટ્રાવેલર્સ ને લોકલ શોપ વાળા ગમે તે પ્રાઈસ કઈને લૂટી દે છે તે માટે તમારું શું કેવું
હા એ તો ખોટી વાત છે કારણ કે પણ જોવા જઈએ ને ત્યારે કેવું આપણે ધારો કે આપણે ફરવા ગયા ત્યારે આપણને ખબર નહી કે આ દેશમાં કે આ આ સિટીમાં શું ભાવ અને શું ચાલે છે તેથી એ લો કા ના મ અને એ લોકોના વિચારે દુકાનદાર ના વિચારે તો એવું જ થશે ને કે આ લોકો નવા નવા ટુરિઝમ છે ચલો આ લોકોને લૂટી નાખયે તેથી આ તો બધે જ રેવાનું છે ઓલ ઓવર વર્લ્ડમાં આવું રેવાનું છે પણ અમુક એવી જગ્યા છે ત્યાં આમ કેવાય ને કે આવું બધું તો ના થાય કે જે હોય જે ભાવ હોય એજ લેવા
તમારો આવો કોઈ એક્સપિરિયન્સ તમારો આવો કોઈ એક્સપિરિયન્સ બન્યો છે.
હા ઉ જયારે આ આબુ ટ્રીપ મેં તમને ના આગળ જણાવ્યું જયારે હું આબુમાં ગયો હતો ને ત્યારે છે ને એક અમે એક વસ્તુ જોયું આમ છોકરીઓ માટે એક બુટ્ટી જોઈ એનો જ ભાવ બો ડબલ હતો અમે હું જ્યાં સિટીમાં રહ છું ને એના કર તા ત્યાં જ્યા આબુમાં એટલો ડબલ ભાવ હતો ને અમારી સિટી કરતા તેથી મેં વસ્તુ પછી છેલ્લે ના જ લીધી અને અહિયાંથી લીધી
એવું બન્યું
હા
બરાબર ખુબ સરસ ખુબ સરસ
અને આ હા બોલો
પણ આજ કલ તેના કારણે પણ ઈન ઇન્ટરનેશનલ ટ્રાવેલ ખુબ વધી ગયું છે
હા બિલકુલ ગ્લોબલ કનેક્ટિવિટીના કારણે લોકો વિદેશમાં અભ્યાસ અને બિઝનેસ અને ટુરિઝમ માટે પણ જઈ રહ્યા છે ને
હા ઇન્ટર ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ વિવિધ સંસ્કૃતિ વિશે જાણવા મળે છે મતલબ કે નવા નવા સંસ પ્રકૃતિ વિશે જાણવા મળે છે
બિલકુલ સાચી વાત છે તમારી આને લોકોમાં આમ કેવાય ને સમજદારી પણ વધી વધી એ વધી ગઈ છે ને આમ
હા ઘણી ઘણી સમજદારી વધી ગઈ છે આજકાલ લોકોમાં જેવ કે પ્રોપર પ્લાનિંગ કરે છે વગેરે વગેરે ખર્ચા કઈ રીતે બચાઈ શકે છે
ને તમે ટ્રાવેલ પ્લાનિંગ કેવી રીતે કર્યું છો મને થોડું જણાવશો
ટ્રાવેલ પ્લેનિંગ કરવા માટે સૌથી પેલા બજેટ પ્લેનિંગ કરવી પડે પછી ટ્રાવેલ પ્લેનિંગ મારા મતે કે આપડે કયા બજેટમાં કઈ જગ્યા ખૂબ સારી રીતે ફરી શકી છે તે મહત્વની વાત છે
બિલકુલ બિલકુલ આટલી બધી તમારી જોડે મેં ચર્ચા કરીને મને ખુબ આમ જાણવા મળ્યું ને ખુબ મજા આવી ગઈ મારે તમારી જોડે વાત કરી ને આપણે ચોક્કસ બીજી વાર વાત કરીશું આ ટોપિક પર બરાબર હા ચોક્કસ મળ્યે
ચોક્કસ મળ્યે બાય